હલો હલો.
હા કેમ છો.
હલો.
હલો.
હેલો અ મેરી આવાજ આ રહી હે આપકો.
હા આવે છે આવે છે.
હે.
હા આવે છે.
આવે છે ને હા હા તો કેમ છો
માજામાં છું તુમ કેમ છો
બસ હું પણ મજામાં છું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ આજે આપને સ્ત્રીજીવનના વિષય પર વાત કરવી છે આ વિષ ખૂબ જે મહ ત્વાનું છે.
હા હા ચોક્કસ ચોક્કસ બહુ સરસ નો વિષય છે આ
હા.
હમ હમ તો. તો હા. આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ આપણેે પણ એક સ્ત્રીએ જ છીએ. અને. એ બહુ આપડે ઘણું બધું સ્ત્રીઓ વિશે. ઘણા લોકોને ઘણું બધું જ્ઞાન નથી હોતું પણ. આપણે જોઈએ છીએ. તો.
સાચુ ક‌ઉ. સ્ત્રીને જીવનની શરૂઆત એક દીકરી તરીકે થાય છે. દીકરી ઘરમાં આનંદ પ્રેમ અને હર્ષ લાવે છે ઘના ઘરમાં દીકરીને લક્ષ્મી માનવામાં.
હા હા હા ચોક્કસ ચોક્કસ દીકરીને તો અત. લક્ષ્મી માનવામાં આવે છે પેલાના જમાનામાં થોડું એવું હતું કે ભાઈ દીકરી આવે તો બધાને બોજા રૂપ લાગતી હતીી. પણ આજના જમાનામાં કેવું છે કે. દીકરી છે બે કુડ ને તારે છે. અ એક તો પોતાના પિયરમાં પણ અને જ્યાં સાસરે જાય ત્યાં પણ અ એ એમનો કુળને તારે છે એટલે બે કુળને તારે છે. એવું અત્યારે દીકરી માટે ગણવામાં આવે છે.
હા આ સ્ત્રી જીવનમાં બહુ મોટી હ દીકરી ઘરનુંું ગૌરવ હોય છે આજકાલ તો દીકરીઓ કૌશિક. શિક્ષણ રમત ગમત વિદ્યા ડોક્ટર ન્જિનિયર પોલીસ સેના વ્યવસાય બધા ક્ષેત્રો મે આગળ વધી રહી છે. આજની સ્ત્રી આત્મનિર્ભર બનવા માટે ખૂબ મહેનત કરે છે.
હા હા ખરેખર તમે જે કીધું સાચી વાત છે આજે આપડણે જોઈએ છીએ કે દીકરીઓ અ બધી જ જગ્યાએ આગળ છે, પાયલટ બની શકે છે. અ દેશ ચલાવી શકે છે. અ પીએમ બની શકે છે દેશના જે રમત ગમતમાં પણ આપણે જોઈએ છેએ કે ક્રિકેટ ટીમ પણ છે. પછી આ ટેનિસ છે એમાં પણ ઘણી બધી અ છોકરીઓ છે આગળ પડતી છે. રમત ગમતમાં ખુબ આગળ છે અને એમ આ આપણે જોઈએ તો ઘર આપણે ખાસ તો એમ કરીએ કે ઘર ચલાવી શકે છે. અને જો આપણેે જોઈએ છે કે સ્ત્રી છે એ ખાલી સ્ત્રી જ નથી હોતી માતા હોય બહેન હોય અ પત્ની તરીકે. અને અ બહેન માતા કાકા કાકી મામી માસી હરેક ભૂમિકા નિભાવે છે. અને એમાં એ બો સારી રીતે ભૂમિકા નિભાવે છે
હા બિલકુલ બિલકુલ શિક્ષણ સ્ત્રી જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે અ સ્ત્રી શિક્ષિત હોય તો તે ફક્ત પોતાનું જીવન જ નહી પણ આંખવા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનવી છે એક શિક્ષિત સ્ત્રી પોતાનું બાલ નું સારું શિક્ષણ આપી શકે સારા સંસ્કાર આપી શકે કે અને ઘરનું યોગ્ય માર્ગદર્શન કરી શકે એટલે કહેવાય છે કે એક સ્ત્રીને શિક્ષિત કરો તો એક પરિવાર શિક્ષિત થાય છે
હા ચોક્કસ ચોક્કસ જો એ એ જે પ શિક્ષિત સ્ત્રી હોય તો એ એનું બાળકોને અ બધું જ શીખવી શકે છે અને આજના જમાનામાં તો આપણે જોઈએ છીએ કે બધી જ દીકરીઓને ભણાવામાં માં આવે છે હા આજે તો આપણે જોઈએ છીએ કે મોટી મોટી ન્જિનિયરિંગંગમાં બહુ બધી છોકરીઓ છે તો ગૂગલ જેવામાં પણ ઘણી બધી દીકરીઓ જોબ કરે છે અને આપડે બાળકોને પણ ખૂબ સારી રીતે એ મેનેજ કરી શકે છે
હા હજુ પણ સમાજમાં ઘણી સ્ત્રી નો તકલીફો હોવી પડે છે કઈ ક દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કરવા આવે છે કઈક સ્ત્રીને નિર્ણય લેવાની આઝાદી મેળત નથી આ એક મોટી સમસ્યા છે ને ઘણા પરિવાર માં હજુ પણ એવું ભાવનામાં આવે છે કે સ્ત્રી ફક્ત એક સાંભળવા માટે જ હોય છે પણ હકીકતમાં સ્ત્રી ઘર પણ સંભાળી શકે છે અને બહારનું કામ પણ ખૂબ સારી રીતે કરી શકે છે
હા બિલકુલ ઘણા રૂઢિચુસ્ત લોકો છે હજી સમાજમાં દહેજ પણ લે છે કે ભાઈ દીકરો ભણેલો ગણેલો ને એવું હોય તો જેમ દી કરાની આવક વધારે હોય તેમ પછું આ એ દહેજ પણ વધારે રહી છે આ દહેજ પ્રથા ખરેખર બહુ ખરાબ છે. અને એને અ એકદમ જ નાબૂદ કરવી જોઈએ. અને જે લોકો આ બધું કરે છે એના માટે ખૂબ મોટી સજા હોવી જોઈએ કે જે લોકો. આવું દહેજ ને એવું બધું લે છે. બાકી આપડણે આમ જોઈએ તો પોલીસમાં પણ અત્યારે દીકરીઓ છે. આપણે જોઈએ છીએ પોલીસ ક્ષેત્રમાં ઘણી આગળ છોકરીઓ છે. અને હમ અને ડોક્ટરો તો આપડે પહેલેથી હોય જ છે. કે હા ડોક્ટર દીકરીઓને બનાવવામાં આવે છે. અને આમ જોઈએ તો આપડી સ્ત્રી છે. એ મિશ્રણ ભૂમિકા ભજવે છે ગમે તે સ્ત્રી હશે એને. ગમે તે જોબ કરતી હશે કામ કરતી હશે પણ એને ઘર હમ
ઘણી સ્ત્રીઓ નોકરી કરે છે ઓફિસમાં કામ કરે છે વ્યવસાય કરે છે. અને સાથે સાથે ઘરની જિમ્મેદારી પણ નિભાવે છે સવારે ઉઠની રસોઈ બનાવની અ બાલકનું તૈયાર ઘરનું કામ કરવું વડીલોની સાંભળ રાખવી અને પછી ચી બહાર કામ પણ જ બધા સહેલી નથી સ્ત્રીના જીવનમાં ત્યાં ખુબ હોય છે ઘણી વાર એ પોતાના સપના પોતાનું આરામ પોતાની ઈચ્છાઓ આ બધું પરિવાર માટે તે પાછળ મૂકી દે છે
હા બરાબર છે હા બરાબર છે અ એમાં જ્યાં સુધી લગ્ન થયા ના હોય ત્યાં સુધી એ પોતાની રીતે જે જીવતી હોય તો પછી લગ્ન થયા પછી બીજાના ઘરે જાય તો એમના રીતિ રિવાજ અપનાવવા પડે છે અને અને ઘણો મોટો ત્યાગ કરવો પડે છે પોતાના માતા પિતાને ભાઈ બહેન અને પોતાનો આખો પરિવાર જે હોય છે તે છોડી અને બીજા પરિવારને અપનાવાનો એ કઈ નાની સુૂની વાત નથી એ ખૂબ મોટી વાત છે અને એક એ એક દીકરી જેવું કરી શકે એમાં એ બીજા પરિવારમાં પોતે તે આખી ડળી જાય છે અને આખું પોતાનું જે પિયર પક્ષનુંું આખું ભૂલી અને સાસરી પક્ષમાં આખું બધું અપનાવે અને ખુબ જ સારી રીતે રહે છે જે આ મો મોટા ભાગે દીકરાઓ એવું કરી શકતા નથી પુરુષો નહી કરી શકે એવું
હા સાચી વાત છે અને ખાસ કરને માતા તરીકે સ્ત્રીનું જીવન જોઈએ તો એના કરતાં મહાન કશું નથી માતા બાલકાને જન્મ આપે છે ઉ્રે છે પ્રેમ આપે છે સંસ્કાર આપે છે અને પોતાનું બધું જીવન બાળકા ન સુખ માટે અર્પણ કરી દે છે માતા જેઓ ત્યા કોઈ ન કરી શકી બાલક બીમાર હોય તો માત તાર તો જાગે બાલક ઉદાસ હોય તો માતા પણ ઉદાસ થાય બાલક ખુશ હોય તો મા તનુંું રુદય ખુશ થઈ ભરાઈ જાય માતા નો પ્રેમ નિષ્કપટ અને નિશ્ચલ હોય છે
હા એજ એજ એજ રીતે જેવું તમે માતાનું કીધું એવી જ રીતે પત્ની તરીકે પણ સ્ત્રીનું સ્થાન એ ખૂબ મહત્વનું છે એક પત્ની છે એ પતિની જીવનસાથી હોય છે અ સુખ દુઃખમાં એની સાથે રે છે અ અને ઘરના પ્રત્યેક જે સદસ્યો છે એની જરૂરત સમજે છે અને એમને પ્રેમ કરે છે અને જિંદગી આખી એની સેવા કરે છે આજે સાસુ સુસસરા હોય છે કે દેર દિયર હોય કે જેઠ જેઠાણી હોય તો એ બધાને એ સાર સંંભાળ પણ રાખે અને એને બધાને દવાઈ ટાઈમ ટુ ટાઈમ આપે છે એને શું ખાવું પીવું એ બ બધું ધ્યાન રાખે છે અને ઘરમાં બધા બાળકો હોય તો એમની સાથે પણ કેમ રવું એ બધું આ સ્ત્રી એક પત્ની તરીકે આ બધું સંભાળી લે છે
હા પત્ની તરીકે પણ સ્ત્રીનું સ્થાન ખૂબ મહત્વનું છે એક પત્ની પતિની જીવન સાથી હોય છે સુખ દુઃખમાં સાથે ઉભી રહે છે ઘરના પ્રત્યેક સદસ્યની જરૂરત સમજે છે અને ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવી રાખે કે જે હા પણ
આ સાથે એક વાત સમજાવવા જરૂરી છે કે પત્ની હોવ એટલે ફ ફકત સેવા કરવાનું એવું નથી પણ પત્ની એક વ્યક્તિ છે અને સમાન સન્માન પ્રેમ આરામ અને એ સમજ જરૂરી છે ને
હા ચોક્કસ
સ્ત્રીને ફક્ત ફર નથી પણ આધિકાર પણ છે અને પોતાના લેવાની પોતાની પસંદગી રાખવાની પોતાની કારકિર્દ કરવાની અને સન્માન સાથે જીવનની પૂર્ણ હક છે ને
હા ચોક્કસ ચોક્કસ અને હોવો જ જોઈએ અને જો એવી રીતે એને બધા હક આપવામાં આવે તો સ્ત્રી ઈ પોતાનું જીવન આ ખુ ન્યોછાવર કરી દે છે એ અ સ બધાને પૂરતો સમય આપીને એ આખે આખ આખે ન જીવન છે એ શાસ્ત્રીમાં આખું અ આપી દે છે અને આપણે જોઈએ છીએ કે આ આ સ્ત્રીઓ છે એ આપણે ખરેખર અ પુરુષ સમો વળી બની ગઈ છે આજે એટલે એટલે થોડા બધા ઘણી વખત પુરુષોનો જે સ્વાભિમાન હોય છે એ ઘવાય છે અને એને લીધે ઘરેલુ હિંસા પણ વધી જાય છે ઘણી વખત સ્ત્રીઓને મારવામાં આવે આ તે પણ હવે એટલા બધા કાયદાઓ થઈ ગયા છે કે એ આપણે હવે એક કોલ કરીને પોલીસને તરત જ બોલાવી શકીએ છીએ ને આ બધા માંથી સ્ત્રીઓ બહાર નીકળી ગઈ છે હવે પેલાના જમાના કરતા આજના જમાનામાં સ્ત્રીઓને ઘણું બધું અ સારું એવું